નમસ્ત્ર નમસ્કાર
હા નમસ્કારિત
કેમ છો મિત્રો તમે
બસ મજામાં છો મિત્રો
હમ મજા ચાલે છે બરાબર
હા મન તો ચાલી રહી છે થોડું ઘણું એવું વાત વાતાવરણ માં પણ પલટો આવ્યો છે તો એમ થઈ જાય છે
હા હા ધ્યાન રાખવું પડે થોડું વાતાવરણમાં બાકી એમાં પણ બીમારીઓ એવું બધું ઘણું પ્રસરે છે
ના મિત્ર ધ્યાન તો રાખવું જ પડે
હા શું તમે જમી લીધું
હા મિત્ર જમવાનું થઇ ગયું છે મારે તમે જમી લીધું મિત્ર
ના ના મારે હજી બાકી છે હવે થોડી વાર એને અમે પણ જમવાનું થઈ જ રહ્યું છે હા તો મિત્લ્લ આજે તમને મેં એક મહત્વના ટોપિક તરફ લઈ જવા રહ્યો છે તો તમે એના માટે સક્ષમ છો
હા મિત્ર ચોકક્સ
હા હ તો તમને એમ જણાવવા માંગુ છું કે આપડે ખુબ જ મહત્વનો ટોપિક જે આજના સમયમાં ચાલે છે જે આપણે એને પ્રોટેસ્ટ કરીએ છીએ જે અટકાવ કરી રહ્યા છે જંતર મંતર માં એ તમે જાણો છો
હા મિત્ર
હા તો એ એનું જે મુખ્ય વિષય છે એ છે ભણતર જે ભણતર ના આપડા જે મુખ્ય મુખ્યમંત્રી છે એમના આપણે રિઝાઇન તરફ પણ એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય નથી આપણા ભણતરને સુધારવો એ મુખ્ય ઉદ્દેશ્ય છે તો આ ભણતરને સુધારવું એ કેમ આપડું જરૂરી છે એમના વિશે આપણે થોડી વાત કરીએ તો માનવ જીવનમાં આપણે જોવા જઈએ તો આદિ માનવ તરફથી એ માનવ નો વિકાસ થયો તો એમના મુખ્ય ભજવતો ભાગ એવો એ ભણતર છે તો ભણતરને જેમ આપણે વધુ પડતું વિકસાવીએ એમ માણસ નું પણ વિકાસ થાય તો આપણે ભણતરને વિકાસમાં જોઈએ તો આપણે ઈન્ડિયા ની વાત કરીએ આપડે ભારતમાં તો ભારતમાં આપણે ભણતરનું ખુબ જ વિશેષ મહત્ત્વ છે વિદ્યાર્થીઓને નાના ત્યારથી ભણતર વિશે સમજાવવામાં આવે છે અને ભણતર પર ખુબ જ આગ્રહ કરવામાં આવે છે જોકે આ ભણતર ને ખુબ જ ધ્યાનથી આપણે પણ લેવું જ જોઈએ એ ભણતર કેમ કેમ આપણા જીવનમાં ખુબ જ મહત્વ પાક ભજવે છે તો ભણતર છે જો આપણે ભણતર નાના ત્યારથી સારી રીતે જોઈએ તો આપણને આપણા મગજની કાર્યક્ષમતા પણ વધે અને આપણા જીવનમાં આપણે વિચારવાની ક્ષમતા પણ વધે તથા આપણે આગળ જતા સુરક્ષિત આપણા જીવનને ફ્યુચર ને લગતા ખુબ જ સારી રીતે ડિસિઝન લઈ શકીએ એવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જોકે આ ભણતરને આપણે નાના ત્યારથી ખુબ જ સારી રીતે ભણીએ અને ચૂકે ના ફાવે તો એ રીતે આપણને ભણતર ને પણ ખુબ જ ભાગ ભજવે છે અને ભણતરમાં પણ ખુબ ભાગ ભજવે આ બીજા ભાગ છે જેમ કે આપણે ભણતર એવું જ નથી કે ભણતર એ એક માત્ર પાઠ્યપુસ્તક છે. જોયો કે ભણતર ને સંગીત રમત અને બીજા બધા પણ ભણતરમાં ખુબ જ ધ્યાન એવા આપણે આપી શકીએ છીએ જોકે આજે આ પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે. તો એ ભણતર અને આપણેે જે પેપર લીક ના એમાં થયા તો એના તરફ તે ચાલી રહ્યા છે અને એ પણ સાચું છે. પણ આપણા સરકાર તરફથી એ સારો એવો આપણને ઉત્તર નથી મળતી રહ્યો ઉપર થી નાના છોકરા અને સ્ટુડન્ટ તથા મોટા એવા વડીલોને પણ મારવામાં આવી રહ્યું છે જે ખોટું છે. જે આપણે આપડે પણ જાણવું જોઈએ ને આપણેે પણ જાગૃત થઈ ને એમને સપોર્ટ કરવો જોઈએ જેથી તકે આપણા ભારતમાં સારી રીતે ભણતોર સુધરે અને ભારતમાં પણ સારું પણ તો સુધરે તો આપણા આગળ જતા આપણા બાળકો તથા આપણા જે કઈ રિલેટિવ એવા હોય એમને ખુબ જ ઉપયોગી થાય. જો કે ભણતર એવા આ બધા પેપરો લીક થયા તો એમથી સ્ટુડન્ટને એટલું નુકસાન ગયું. કે ત્રણ ચાર વર્ષ સુધી સ્ટુડન્ટોને કે ત્યાં એડમિશન ના મળ્યું તથા કોલેજોને એમને પણ એટલું નુકસાન થયું કે કોલેજ એમના પાઠ્યપુસ્તક પુસ્તકો રિલીઝ ના કરી શક્યા કોલેજ જેમનું ભણતર આગળ ના ચાલુ કરી શક્યું. તથા એમને એડમિશન કરવામાં એટલી અગ્રતા પ્રાપ્ત થઈ. એ ખુબ જ એ નુકસાનકારક થયું. ને એમનું મુખ્ય કારણ છે આ સોશિયલ મીડિયા પણ સોશિયલ મીડિયા ના લીધે બાળક તો ખુબ જ ગેર રીતે આપણે પ્રાપ્ત થાય છે. સોશિયલ મીડિયા ના વધારે પડતા ઉપયોગના લીધે પણ બાળકો એને ગેર રીતે દોરાય છે. ગેર સ્થિતિમાં રહે છે અને વધુ ઉપયોગ કરવાથી એમને ખોટી અસર પી થાય છે. થી આપણા આ જંતર મંતર માં ચાલી રહ્યું છે. એમને ખુબ જ સપોર્ટ કરવો જોઈએ જોકે ભણતર માં ખુબ જ ઉપયોગી છે જોકે આજે એને બીજા વિષયો પણ પડી રહ્યા છે જંતર મંતરમાં ચાલ રહ એમને બીજી રીતે પણ દોરી રહ્યું છે કે આ બીજા માટે કરે છે ઓળા સ સપોર્ટ કરવા માટે એમને પૈસા ખવડાવયાે છે પણ આ સાચી રીત એમનું ઉદ્ભવ જ વણતરન ની રીતે થયો છે. તો ચાલો હું તમને થોડો મોકો આપું કે તમે પણ એના રીતે થોડું જણાવો અને તમારા ઉદાહરણ તથા તમારે જે તમારામાં જે જ્ઞાન છે તમે ખુબજ મને પણ આપો જેથી હું મને પણ ઉપયોગી થઈ એ રીતે
હા ચોક્કસપણે મિત્ર ખુબ જ સારી વાત કરી તમે જે હાલની જે હ જે હાલમાં ટ્રેન્ડિંગ ન્યુઝ ચાલી રહ્યું છે એના એના વિશે તમે વાત હજ ટોપિક લાવ્યા તો મને ખુબ જ સારું એવું લાગ્યું કે
અને એમાં પણ આ હિત આપણો જ છે અને આપણા જ હિતોની વાતો થઈ છે. અને આંદોલન જોગે હજુ ચાલુ જ છે તો એક ખુબ જ સારી બાબત કહેવાય હવે અ કહે એવું આપણા દેશના બિનહિત ારી એવી પ્રવૃતિ થતી હોય તો આપણે અવાજ ઉઠાવો એ આપણો પણ અધિકાર છે અને આજે ઘણી બધી એવી જનતા અને આપણી જે જનરેશન છે ન્યુ જનરેશન છે જેને આપણે ચેન્જીસ કહીએીએ એ આજે પ્રદર્શન પર ઉતરી આવી છે. તો એમ તો એ અ પ્રોટેસ્ટ એક ખુબ જ સારી બાબત છે અને સારો એવો મુદ્દો. જે જેનજીસ એ ઉઠાવ્યો છે પણ જે રીતે અ આપણે ન્યૂઝ જોઈ રહ્યા છીએ. સાથે સોશિયલ મીડિયા જોઈ રહ્યા છે એના પર જે બધી અ એના વિશેની જે વાતો આવી રહી છે એ થોડીક બાબત એમાં અ સારી નથી કારણ કે અ આપણે વીસ જુલાઈ ની જ વાત કરીએ તો અ જે પોલીસ કરર્મીઓ હતા જે સુરક્ષા દળ હતું ત્યાં એમણે લાઠીચાર્જ કરી દીધો હતો બાળકો પર અને વડીલો પર એમને હ મહિલાઓને પણ ના જોયું અને ઘણી રીતે એવા હ ન થવું જોઈએ એવા કાર્ય પણ પોલીસ દ્વારા થયા છે તો એ ખુબ જ મોટી બાબત છે અને ખુબ જ ગંભીર એવી બાબત છે જે અ સારી તો ના જ કહી શકાય કારણ કે અ નાગરિક તો આપણા જ દેશના છે વિદ્યાર્થીઓ પણ આપણા જ દેશના છે તો અ કોઈ પણ વાતનો જે કોઈ પણ એવો મુદ્દો એનો સમાધાન આપણે અ હિંસાથી ના લાવિયે અહિંસાથી એનો આપણે અ માર્ગ લાવીએ તો એ આપણા માટે ખુબ જ એવું જરૂર છે અ સરકાર ને પણ આપણે એવું કહીએ કે તમે પોતાની વાત રાખો કે તમારે અંદર શું ચાલી રહ્યું છે શું તમે કેવા ટોપિક વિશે ડિસ્કસ કરી રહ્યા છો અને અ શું તમે એના માટે કોઈ અ કાર્યવાહી કરી છે કા તો તમે એના વિશે સ્પષ્ટતા કરો કે જેના કારણે વિદ્યાર્થીઓને ખબર પડે હવે ગવર્મેન્ટ જ કોઈ એવી સ્પષ્ટતા કરતી નથી જેના કારણે આંદોલન હજીવ ઉગ્ર બની રહ્યું છે સાથે સાથે ઓપોઝિશન પાર્ટી પણ જોડાઈ રહી છે દેશના બીજા વર્ગના સેલિબ્રિટીસ થી માંડીને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ પણ એમાં જોડાઈ રહ્યા છે અને સાથે સાથે હમ્મ જે ખેડૂતો છે કે એ લોકો પણ અ ત્યાં આવાની માહિતી મળી રહી છે તો હ આંદોલન તો એક ખુબ જ એવું ઉગ્ર બનવા જઈ રહ્યું છે પણ આપણે વાત કરીએ તો એને શાંતિપૂર્વક રીતે આપણે એને ઓકેલ લાવામાં આવવા જોઈએ અને જે રીતે ન્યૂઝ અ મેં જોઈ છે મિત્ર તો એમાં મોટા ભાગે મને એવું લા કેઉ કે એમાં જે મેન ટોપિક છે એના વિશે વાત તો થતી જ નથી. કારણ કે અહી મેન ટોપિક છે કે પેપર લીક થયુસ શું થવાનું કારણ શું એના માટેની આગળની કાર્યવાહી શું પણ ત્યાં પ્રોફેસમાં જોવા જઈએ તો ઘણા બધા એવા ઓપોઝિશન આવી રહ્યા છે જેઓ પોતાની પાર્ટી માટે અને પોતાના પાર્ટીના હિત માટે અ આંદોલન કરી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે મિત્ર તો એ થોડુંક ખોટું જ છે અને આપણે વધારે કરીને જોર એના પર આપીએ કે આપણે હ ભણતરમાં આપણે ભૂલ શું કરી રહ્યા છીએ અને આપણે સુધારી સુધારો કેવી રીતે લાવી શકીએ અને અ એ સુધારો લાવીએ એના પર આપણે સ્ટ્રીક થી સ્ટ્રીક એવા નિયમો લગાવવા જોઈએ સાથે જે રીતેનો હમણાં નીટ પેપર લીક. ની વાત આવી રહી છે એના પર આંદોલન ચાલી રહ્યું છે. તો એ ખુબ જ મોટી એવી પરીક્ષ તા હોય છે જે વિદ્યાર્થીઓ નો જેમાં ઘણો એવો. ફાળો પણ હોય છે ઘણા એવા વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી એની. તૈયારી કરી રહ્યા હોય છે. એકદમ જ પેપર લીક થઈ જાય તો એ લોકો ના માટે ખુબ જ સહ્ય બની શકે છે અને આંદોલન ન મુખ્ય કારણ જ એ છે કે. આજે ભારતના અ ચૌદ એવા વિદ્યાર્થીઓએ. આત્મહત્યા કરી લીધું છે તો એનો જવાબદાર કોણ એના માટે સતીના આ આંદોલન થઈ રહ્યું છે તો મિત્ર હ એક ખૂબ જ એવી. વિચારવા જેવી બાબત છે ગવર્મેન્ટ એના વિશેે ઘણો એવું વિચારવું જોઈએ અને. જે પાછી આપણે જે નીટ એ વર્લ્ડની ટોપ સસે એક્ઝામ માં પણ આવે છે તો પછી તે હિસાબેની કાર્યવાહી કરવી જોઈએ મિત્રો તો હું મિત્રો બસ આટલું જ કહેવા માંગી છે ને.
હા મિત્ર તમે ખૂબ જ સારી રીતે એવું જણાવ્યું તમારા મંતવ્યોને. ખુબ જ આપણા માટે ઉપયોગી થાય છે. કેમ કે આપણા બાળકો અને એમના માટે ફ્યુચર માં જતા ખુબ જ ભવિષ્યમાં એ ખૂબ જ ઉપયોગી અને જો આ પ્રોટેસ્ટ સક્સેસફુલ થયું. તો આપણા એક દેશતા માટે પણ ઉપયોગી થશે અને સ્ટુડન્ટો માટે પણ ઉપયોગી થશે. તો આ વાતને આપણે વધારે ના લંબાવી અનેને એમનો અહીંયા જ અંત લાવીએ ઓકે.
હા મેથી.
હા.